એદરા હલો.
હા બોલ બોલ.
ક્યાં હતા કેટલા બધા કોલ કર્યા તમને?
અરે કઈ નઈ બકા જસ જસ થોડી વાર પેલા જમીને થયા છે બહ લેટ થઈ ગયું તું અને મારો ફોન ચાર્જિંગ માં અંતર પડ્યો હતો એટલે મને ખ્યાલ ના રહ્યો, બોલ શું થયું?
ઓકે બરાબર બરાબર એતો હું એમ કતી હતી કે ફેરવેલ રાખ્યો છે આપણે. ત્યાં કોલેજમાં. એમ એટલે એની વાત કરતી હતી.
અરે મેં હમણાંથી મેસેજ જોયો યાર બહ વધારે પૈસા નહી લાગતા?
હા એટલે જ કઉ છું કોસ્ટ અને પ્લસ એ લોકોએ જે જગ્યા રાખી છે ને. જગ્યા ભી નહી સારી એમ. ઠીક છે એટલી બધી ખાસ નથી કઈ.
એજ, એટલે મને તો બહુ મગજમાં બેઠો નહી એ વસ્તુ.
હા એટલે જ ને મને આમ એવું લાગ્યું કે યાર આના કરતા બેટર સારો ફેરવેલ થઈ શકે એમ જો કરવો જ હોય ને તો અને એ બી ઓછી પ્રાઇસમાં.
હા એજ લાઈક ચલો ઠીક છે કે મોંઘવારી થોડી વધી ગઈ છે. અત્યારે પાછું બધું. ગેસના અને લીધે બી થોડું પ્રોબ્લેમ ચાલે છે.
હા, હા એજ ને એટલે લોકો થી ઓછા પ્રાઇસમાં બી થઈ શકે એમ જો સારો ફેરવેલ કરવો હોય તો. થોડું જગ્યાએ એમ ઓછું પડે બધે એમ.
હા એજ, અને આપડા ફેરવેલ માટે આપડે પાસેથી જ પૈસા લેવાનું.
એજ ને આ બી આ એ ખોટું જ કેહેવાય ને એમ.
તો
આપડો ફેરવેલ ને પૈસા એ આપણે આપવાનો આપણેે જઈને આપણેે જ ખાવાનું ત્યાં આપણેે જ મસ્તી કરવાની એ બધું, અને તો એ પૈસા બી વધારે. અને જગ્યા બી નઈ સારી.
એજ મને લાઈક જગ્યા બો મગજમાં ન બેસે કે ત્યાંનું એમ્બિયન્સ કે કઈ બી પ્રોપર એટલું સારું છે નય.
હા એટલે જ ને, ઠીક છે એમ બઉ વધારે એમ એટલું બી સારું એવું કઈ છે નહી ક્યાંય જગ્યા એમ. આના કરતા બી મસ્ત મસ્ત છે.
હા લાઈક એજ બેચલર્સ માં આપ જુનિયર છે ફેરવેલ આપી હતી.
હા એ એજ ને એ લોકોએ ઓર્ગેનાઈઝ કરી હતી, તે એ કેટલું મસ્ત હતું બધું.
એજ. અનાં ત્યાં એમાં મજા બી આઈ હતી.
હા અને ત્યાં તો કેવ આપણે આપણે પૈસા બી નહોતા એ કર્યા વધારે એ લોકો જોડે થી.
એજ હવે ખબર નય આપ આપડે, કેમનું કરવાનું છે તો મારી તો બો ઈચ્છા છે નય.
મને આ જગ્યા ને એવું જોઈને મને બી ઈચ્છા નય હવે આવવાની. એના કરતા અંદર એના કરતા બેટર છે કે ઘરે જઈએ એમ. તો પછી આપડે લોકો ક્યાં કેમ જઈએ બાર.
હા બસ હું એજ વિચારતી હતી. લાઈક આપડા ગ્રુપમાં મેસેજ કરી જોઈએ કે કોને કોની ઈચ્છા છે મને લાગતું નથી કોઈ કોઈને બઉ કઈ ખાસ ઈચ્છા હશે. તો પછી એવું હોય તો આપડે લોકો ડિસાઈડ કરીએ ને કેમ કે એટલા પૈસામાં તો આપડે મસ્ત બહાર જઈ આવીઈએ બધા મળીને જોડે.
એ એજ ને, કેમ કે એટલા એટલા પૈસા ત્યાં આપવા અને ત્યાં એટલું કશું ખાસ છે નહી એના કરતા તો આપણે એજ પૈસા આપણે આપીએ, અને બહાર જઈએ તો શું ખોટું.
હું એજ કહઉ છું અને એ આપડે આપડા લોકો બી કહીયએ ખરે ના તો બધા લોકો હોય. પછી બ મજા આવે ના આવે. આ તો શું આપડું ગ્રુપ હોય એકલું તો ખાલી આપડે લાઈક શાંતિ થી એકદમ.
એટલે જ ને. જ. હા વાતો થાય. આમ મસ્તી બી થાય આપણે આપણે હોય તો મસ્તી કરવામાં બી વાંધો ના આવે પ તો કે બધા હોય તો આમ થોડું એ થાય.
એજ. આપડું મળીશું ને ત્યારે હું કઈસ સ્થ એકદમ મસ્ત. મસ્ત ગોસીપ મળી છે મને.
આ હા.
આપણા ક્લાસની આપણા જુનિયર્સની, એજ એના માટે તો મળવું જ પડે આપણા ક્લાસની બી બ બધી ખબર પડી છે ઇવન આપ જુનયર્સ વિશે. ખબર પડી છે.
ઓ તો તો વેલા વેલા મળવું પડશે તો તો.
એજ, પાક્કું મળીશું એના માટે તો આપડે. એક દિવસ ગોઠવી પાક
હા એજ ને. અને આ ફેરવેલ બધે એવું કે છે કે સાડી સાડી પહેરવાનું વિચારે છે બધા.
અરે પણ અને હ અન ઓફિશિયલ ફેરવેલ હોય તો એનામાં કોણ સાડી પહેરે યાર.
એટલે જ ને એ એ લોકો એવું ડિસાઇડ કરે છે એમ ફાઈનલ તો નહી પણ લાઈક એ લોકો કે છે એવું કે હા આપડે બધા સાડી પહેરીશું એમ.
મતલબ બધી કોલેજમાં હોય ય. ટમાં હોય તો પછી એ ઓફિશિયલ વાળી તો સમજાય એમ ચલો. હા એજ.
ખબર નહી પણ એ લોકો કે છે કે સાડી પહેરીશું એમ હ મે. તો નહીં પહેરવું ને એમ બી. જવ બી નહી ઈચ્છા નહી સહેજે.
અને યાર આવી ગરમીમાં કોણ સારી પેને યાર.
એજ ને એ પછી સાડી પહેરીને જ જવાનું એમાં એ કઇ ખાસ મજા છે નઈ.
તો અને સાડી પહેરી ડાન્સમાં બી કઈ ફાવ. હવે નઈ માનતો.
એજ ને આમ પ્રોપર એમ કેવું આપણે આપણને એમ ફ્રીલી ના રેવાય એમ.
એજ અને મેઇન તો એમાં હા મેઇન તો એમાં ડીજે હોય ડીજેમાં ડાન્સ કરવાનો એજ ના થાય તો એનો શું મતલબ
હા એટલે મને બી ઈચ્છા નથી એમ કે એક તો કોસ્ટલી બી એટલું છે. પૈસા બી એ લોકોએ આટલા વધારે રાખ્યા છે જગ્યા બી નહી સારી રાખી એ લોકોએ અને એમાં બે લોકો એવું કે સાડી પહેરીએ.
હમ કઈ નઈ જોઈએ હવે હા હજી તો અી પૂછીય છે બીજા લોકોને શું કે છે.
મને નહી લાગતું કે આપણા ગ્રુપમાંથી તો કોઈ હા પાડશે એમ આવવા માટે.
હા એ જ ના
હમ કેમ કે બધાને બધા નો સેમ જ આમ એવું હશે કે ના કોસ્ટલી છે ને એમ કેમ કે ખરેખરે લોકો એ રાખ્યું છે એવું.
કઈ નહી તો આપડે લોકો છે ને એવું હોય તો પ્લાન કરીએ એવું હોય તો સવારે કે કઈ કામ સવારે મૂવી બૂવી જોવા જઈએ અને પછી મૂવી નું પતાય અને એવું હોય તો લંચ નો પ્રોગ્રામ રાખીએ.
તું એવું કરીશું આપડે કહીશું. આપણા ગ્રુપ માં એવી રીતે વાત કરીએ. કે આવી રીતે આપડે પ્રોગ્રામ રાખીએ એમ ફેરવેલમાં તો કોઈની ઈચ્છા છે નહી તો પછી એવુ કઈક પ્રોગ્રામ ગોઠવીશું આપડે બધા ટમ હા ટ્રેમ્પોલિયન પાર્કમાં બી જઈએ ત્યાં બી મજા જાવે એમ
મને તો એમ ભી બહુ ઈચ્છા છે ત્યાં જવાની હું હજી સુધી ગઈ નથી ક્તી
ઓ બી ના ઓ બી નહી ગઈ એમ તો આપડે લોકો એક દિવસ એવો પ્લાન કરીએ. ટમ્પોલિયન પાર્ક જવાનો.
હા પાકું અને પછી લંચ નું કઈક ગોટ ઠવીય
હા.
લંચ નુ બી ગોઠવવી એ.
હા તે દિવસે એવું કરીએ આપડે-આપડે વાત કરી જોઈએ ગ્રુપમાં કોઈને કે જો હા કોઈને ફેરવેલની ઈચ્છા હોય પછી આપણે આવું કંઈક ગોઠવીએ ટ્રેમ્પોિયન પાર્ક એક નું તે એક દિવસ એમ બધા ભેગા
હા મજા બે આવશે અને યાર તો બહુ બધી રીલ્સ બી જોઈ રાખી છે આપડે લોકો બુરી
રેવી હા ફોટા પાડીશું મસ્ત મને રીલસ મસ્ત મસ્ત બનાઈશું બધી.
બધી મસ્ત ફની વાળી ટ્રેન્ડિંગ બધી ડાન્સ વાળી ને બધું બહુ મસ્ત તો સેવ કરીને રાખી
હમ મેં બી બધી બ બહુ બધી રીલ્સ સેવ કરી છે. તો આપડે લોકો એ બનાવીશું એમ ભેગા થઈશ તમે વિચારી રાખ્યું છે કે આ રીલ્સ બનાવીશું આપણે આટલા આટલા લોકો
હા એમાં બધાના રોલ બી પાછા કે આના કોના નાસ્તા ભરવા બધું વિચારીને લાગ્યું છે.
હા એજ ને. તો કરીશું આપડે એવું બરાબર આપડે વાત કરીએ આપણા ગ્રુપમાં હમણાં કે કોને કોને જવું છે ફેરવેરમાં કોને નહી એમ.
એમાં બી પછી અમુક લોકોના વાંધા હશે. કે અહિયાં નહી જવું તો અહિયાં નઈ જવું.
પાછું એમ કેશે કે અમારે પછીના પાછા અમુક લોકો એવું કેશે કે ના આપડણે ફેરવેલ ફેરવેલમાં જઈએ બધા ભેગા છે તો એમ. અમુક લોકો પાછા એવું બી કેહશે છે અમુક લોકોને જવું હશે ફે ટ્રેનમાં
તો
ના તો આપડે આપડે લોકો એવું કરીશું કે જો જે લોકોને ફેરવેલમાં જવું હોય એ લોકો જાય ફેરવેલમાં કશો વાંધો નહી. જેને ના જવું હોય એટલા એટલા લોકો ભેગા થઈને આવી રીતે કઈક આવો કઈક પ્લાન કરીશું ટટેમ્પોલિયન પાર્ક નો કેવી રીતનો કશો.
હા અને બધા લક વધારે લોકો હોય ને તો આપણને એની લક બલ્કમાં પણ ટિકિટ બુક કરાવએ ને
હા ડિસ્કાઉન્ટ મળે હા. આપ આપડે એવું કરીશું જે લોકોને જવું હોય ફ ફેરવેલમાં એ લોકોને જોવા દેવાના એક વાર કેવાનું પછી નહી કેહેવાનું ખાલી ખટો પછી જેવી જની ઈચ્છા. હો.
હા બરાબર છે.
હા આવું હોય તો બી ઠીક છે ના આવું હોય તો ઠીક એ લોકો ની મારજી એ લોકો ઉપર ડિપેન્ડ કરે. પછી
હા આપડો તો ખાલી એક વખત કહી દઈશું ઇન્ફોર્મ કરી દઈશુ.
હા એજ ને હલે એક વાર કહી દેસું કે જે લોકોને ફેરવેલ માં ના જવું હોય એ લોકો અમારી જોડે આવી રીતે અમે આવું પ્લાન કરીશું. તો એ લોકોને અમાર જોડ આવું હોય તો અમાર જોડે ફેરલ જવું હોય તો ફેરવેલમાં
હા એજ અવે.
એ કરે પછી.
એ લોકો તો મ આપણા ગ્રુપ માંથી તો કોઈ નહી જવાનું મન નહી લાગતું
હા. આપડા ગ્રુપમાં તો કશો વાંધો નહી આવે હા એ
તો આપડે પાંચ જણ જઈ આઈશું.
હઉ આપડે આપડે પાંચે બઉ થઈ ગયા. હમ્મ એજ ને, હ એક દિવસ મસ્તમ આપડો મજા આવશે એમ મસ્તી કરીશું બધા ભેગા થઈ ને.
હા શોર્ટ પિકનિક જેવું થઇ જશે નાનું.
પછી પછી ત્યાંથી ટેમ્પલ પછી આગળનો પ્લાન કરીશું, જેવ જેવો ટાઈમ હશે એવી રીતના એમ. કઈક મસ્ત લંચ નોને એવી રીતના કઈ મસ્ત પ્લાન કરીશું. આપડે એવી રીતે બરાબર હા.
કસ.
હા તો ચલો હું છે ને હમણાં વાત કરી જાઉં બધાને પછી હું કઉ તને કે
હા હા મને મેસેજ કર દે જેવું હ તો તો એવો તો ફોન જ કરી દે. તે
સારો સારો ફોન ઉઠાવજે.
હા હા બાકુ હવેમાં સાર માંથી રિંગ પર કરી દઉં છું.
હા હ હ. પાકો છે. હા ચ બાય હા.